હલો
હા કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો?
બસ બસ મજામાં. બોલો શું કરું છો?
બસ કઈ નહીં આ બેઠા છે.
હે ને બસ હવે તો જોને હવે વેકેશન પડ્યું છે તો મનોરંજન માટે બસ એક મૂવી જ જોતી હતી હું.
કયુ?
હું એક ગુજરાતી મુવી જોતી હતી છેલ્લો દિવસ.
છેલ્લો દિવસ ખરેખર છે મુવી જોવાથી તો આપણને કંઈક અલગ જ મનોરંજન મળતું છે આપણને
હમ કેમ કે એ ગુજરાતી મુવી તો એટલી બધી કોમેડી છે ને તો હસી હસીને મારું પેટ દુખી ગયું મૂન માર બેબી જોત હતા બહુ ટાઈમ પેલા જોય પછી મેધું લાવ ના ચાલ ના આજે પાછા ફ્રી સ તો જોઈએ. એ પાછું આજે ચાલુ કરીયું હતું આ ફિલ્મ એટલી સરસ વસ્તુ છે ને કે જોઈએ ને એટલે આપડે હમ
છેલ્લા દિવસ સિવાયથી પણ ઘણી બધી છેલ્લા દિવસ સિવાય પણ ઘણી બધી મૂવી છે જેમ કે તમને નામ આપું તો ત્રણ એકકા છે. પછી વિકી ડા નો વરગડો પછી ગુજ્જુ ભાઈ તો ગ્રેટ એવા ઘણા બધા બુધની મૂવી છે જ્યાંથી આપણને મનોરંજન મળે.
હમ સાચી વાત છે આમ તો પેલા તો કેવું હતું? કોઈ બી મુવી જોવી હોય ને તો થિયેટર માં જવું પડે. થીટર બી ગામની બહાર હોય. જવા માટે સાધન બી કેટલીક વાર આપણી પાસે ઉપલબ્ધ ના હોય તો બી ચાલીને બી જોવા જઈએ. એક આપે મનોરંજન ના સાધનો બહુ છા તું ત્યા તો ઘરે બેઠા આપડે મૂવી જોઈ શકીએ છે. થિયેટરો બી એટલા અવેલેબલ છે એટલે મજા મજા પડી જાય છે.
સાચી વાતચો અને મૂવી સિવાય પણ ઘણા બધા સાધન છે મનોરંજન માટે જેમ કે આપણાં મન ગમતા ગીતો સાંભળવા પછી રેડિયો આપણે પેલાં
હમ ના ના એકદમ સાચી વાત છે તમારી અને કેવું હોય છે ફિલ્મો જૂની આપ મા માંબાપના જમાંનાની ફિલ્મો એ વખતની ફિલ્મો પણ એટલી સરસ ને જોરદાર હતી ને તો એ ફિલ્મો તો ત્યારે આજે પણ કદાચ હું જોવા બેસુ ને તો મારા મમ્મી ને પપ્પા તો મારા જોડે આવીને જ બેસી જાય કે ના ચાલ કર ને કર ને પિક્ચર તો મને બી બહુ ગમતું હતું મારા પપ્પાને તો જૂના પિક્ચરો નો એટલો બધો શોખ ને કે ના પૂછો વાત ટીવી પર આવવા
ગુજરાતીટીવી મુવી બતાવે હિન્દી મૂવી બતાવે આપ